હલો.
હલો, હલો અવાજ આવે છે?
હા, આયુ બોલોને?
હા, શું તમારે કામ હતું?
હાથે ઓલી આપણે ગાડીનું. કે આપણી છોકરાને સ્કૂલની ફીસ ભરવાની હતી, એના માટે લોન જોયતી હતી. હમ્મ.
કેટલી એજ છે છોકરાની?
છોકરાની એજ બે વર્ષ જ છે.
હા ત્યાં કેટલી ફી ભરવાની છે?
સાડા ચાર લાખ.
સાડા ચાર લાખ રૂપિયા એટલે કઈ ગિરવી મુકવાનું છે કે કઈ
એરવી આ મારે આંડ મકવાનું ગી
શું?
મારા આપણે આાંડ આવે ને આડ ઓલા, બકરીના દૂધ બકરીનું બ નું દૂધ.
એ ગીરવી મૂકવું એમ?
હા, ચાલશે છે એવું?
ના ના ચાલે, શું સાહેબ. શું તમે સાહેબ ગાંડા થઈ ગયા છો?
તો આપડે એક આપડે ઘરેણું મૂકવું હોય તો ચાલે?
હા કરણું એલ તમારે અમારા હા. ના ના ચોવીસ કેરેટ. એ બાવીસ કેરેટ હોય બાવીસ કેરેટ ચોવીસ કેરેટ હોય ચોવીસ કેરેટ તો જ ચાલે. અને તમારે કેટલા ચાર લાખ કેટલા લાખ જોય છે?
ચાલ લાગ્યોતા હ.
એટલે તમારે ચાર લાખ રૂપિયા જશે ને તો તમારે છ લાખ રૂપિયાનું ણું મૂકવું પડે.
હ એટલું બધું સાહેબ આપે ઘરેણું હોય તો તમારા પાસે આવું જ નઈ.
એટલે એટલે તમને ઘરેણું ગીરવે મૂકવું પડે કારણ કે જે તમારે રકમ જોઈ ઈ, સાહેબ પેલા મારી વાત પેલા મારી વાત સાંભળેલો તમારે જો વરણું જોતું હોય તો તમારે બે લાખ રૂપિયા તો વધીને મૂકવા જ પડે. લાખ રૂપી રૂપિયા વધીને મુકવો પડે તમારે ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા જોતા હોય તો તમારે છ લાખ રૂપિયા મુકવો પડે. વધારે તમારે કિંમત તો મૂકવી જ પડે.
ઘરેણા ની કિંમત તમને સાંભળો તો ખરા એક કરેણું છે પણ તમારે ગજા બાર નનું છે.
શું પ્રાઈઝ છે?
કોઈ ન ડેમર છે.
કોઈ ન ડાયમંડ છે, તો સાહેબ તો તમે તો નજ.
જરૂરી જો સાહેબ એવું શું કરવા કોને ખબર પડવા તમે શું રાખ્યું શું નહી. આપડે તમને અમાં છ લાખ તમે આપતા હોય તમે છ લાખ આપાનુ. હું ઇમિટેશન લાઈન મૂક દઉ સાહેબ હું સાંભળો ઇમિટેશન લાઈન મક દઉ તમે છ લાખ મને આપ. બોને.
હા.
તેમાંથી એક લાખ તમારા.
પણ સાહેબ તમે હમતતા કેમ નથી જો સાહેબ મારી નોકરી નો સવાલ છે, આ વસ્તુ તો જો હો તો અમા અમાઅમે ઘરેનું જો હું તમને હું તમને આપી દઉં મારા ઉપર જે સાહેબ બેઠા હોય. એ બધી વસ્તુ ચેક કરે, એના સિવાયના બે ત્રણ જણ ચેક કરવા પછી તમારું ઘરેણું અંદર લોકરમાં મૂકી, કારણ કે ચેક કરીને પછી જ તમને કેશ મળ તં લગને ન મળે નેમને અમારે, શું? એ તમે તમે તમે મને કેમ તમે અડધા પૈસા આપી દો પણ ત તો પણ સાહેબ તોરે ન ચાલે કારણ કે અમારે ઉપર ચેક કરવા વળા ન હોય. તો તોડ ન સાહેબ.
એવું?
એલા સાહેબ તમે સમજતાકી નથી અમારે ઉપર બધાને જવાબ દેવાનો ઉપર મેન
તોવે આપડે ગરીબ માણે ને શું થશે યાર અમારે.
તો સાહેબ તમારો પ્રોબ્લેમ છે મારો નહી ને. તો તો તો સાહેબ તો સાહેબ તમારે
અગત ઘું
તો સાહે સાહેબ
આવું આવ્યું.
કુકર ઉપર આમ આમ આંગળી રેખતો બે, બેસ કુકર પોહસાડીનેચ હલ તો રોડા જોઈ એટલે સાહેબ તમારે ઈ કરવું હોય ને. તો તમારા છોકરાને એવડી મોટી સ્કૂલમાં જ ન ભણાવાય. હલો.
હા બોલો.
તો તમારે સાબ તમે ગરીબ માણા હોય તો તમારે એવડી મોટી તમારા સ્કૂલ માં તમારા છોકરા ના ભણાવવાય જ નહી. અમારે દસ હજાર કે પાંચ હજાર એમાં જે ફી હોય તે સ્કૂલ માં જ ભણાવાય.
સાહેબમાં કે પી સ્કૂલ માં ભણાવ હતા. અમારે શું થય એમાં, શું અ
સ્ત્રી બોલ્ સ્ત્રી હા.
મારી એક વાઈફ છે છે એજુકે, એમાં શ છે એમ હું ભણેલી છું તો મારા છોકરા ભણેલા હો, મને છોકરા ભણેલા હો છોકરા છોકરે ભણ લેવા હ છોકરા ભણવા જાય કે ન ભણવા જાય, તોમે સમજ નથી એ મ મન બહુ પસંદ જ નથી.
તું તમે તમે મારી એક વાત સમજો.
હા હા બોલો તમે ચાલો ફોન ન જોવાને કે બગપડી જશે, જલ્દી જલ્દી.
તમે મારી એક વાત સમજો, કે તમારી વાઈફ નહી ભણેલા છે, તો તમે ના નાની સ્કૂલ માં પણ તમે ભણાવ શકો છો તમે.
ના ઇંગ્લીશ મિયમ શ
આપ ઇંગ્લશ મડિયમમાં તમે ભણ છે. જોકો છો તમે પાંચ હજાર છ હજાર દસ હજાર. સરામ સારી ચાર લાખ રૂપિયા છે. તો સાહેબ એ તમારો પ્રશ્ન છે ક્યા તમારે ઘર ગીરવે મીકુ ડા તમારા લોન જોતી હોય તો એના સિવાય તમારી પા ઓફ તો તો તમારી ભાઈ ઓપ્શન નથી.
ઘર ની ભાડું અમે વ્યાજ થી ભર્યું જ્યાને.
તો સાહેબ તમે વ્યાજથી ભરતા હોય તો તમારે એટલા ભાઈ આવો કો હોય તો તરે કેમ અમરી પા પૈસા
અચ્છા એના બીજાની વ્યાજથી એમમાં વ્યાજ આવે તમે હેમજયોની અમે બીજા પાહે વ્યાજે પૈસા લઈને આપ્યા ભાડું ભોરીને એટલે એનું વ્યાજ બાકી હતું
એટલે જો જો સાહેબ તમે હમજ્યા નઈ તો મને તમે મને ખોટા સાબિત કરવા મુકો છો, તમે બીજા પાહેથી તમે વ્યાજ લો છો બરોબર તો તમે પૈસા વ્યાજે આપ્યા હો તો તમને વ્યાજ આપ આપેને તમે પૈસા હામે દીધા હોય તો તમને વ્યાજ આપે આપેને તમે મને ખોટો સાબિત કરો છો, કા તમે મને હેરાન કરવા માટે ફોન કર્યો છે
તો તમે મારી વાત સમજો હેરાન કરવા માટે નથી, મારે મારા ઘરનું ભાળું ભરવા માટે કોકની પાથી વ્યાજ જ પૈસા લેવા પડે.
હમ્મ, હા એલે તો સાહેબ તો અમારી પાહે ઓપ્શન નથી, તમે બીજું કંઈક ઓપ્શન હોય તો તમારી પાસે હમણાં
અરે તમાર સિવાય ઓપ્શન, તમને મને તમારા સિવાય ઓપ્શન નથી દેખાતો તમે પણ ભગવાનના માણસ છો તમે ભગવાનના માણસ છો, કઈક સમજો મારી પરિસ્થિતિ
શું
મારી પરિસ્થિતિ થોડીક સમજો
હા, અરે સાહેબ કપો અમારા અમારી પરિસ્થિતિ તમે સમજો.
આ વાળો નઈ અવે યાર, મારે લાકડી લઈને અહીં આવું પડશે.
ના સાહેબ ના પણ અમારી પાસે કઈ છેજ નઈ
કંઈક કરો, બીજું કઈક, આલો આપડે બીજી નથી મૂકો એમાં ઘરેણા લેવા હોય અમે અમે ઘરેણા લેવા હોય, તો લોન કેવી રીત મળશે?
અહ તમારે ઘરેણા શું એટ શું ઘરેણા લેવા?
ઘરેણા લગન માટે લેવા હોય તો લોન કેવી રીત મળશે?
ઘરેણા લગ્ન માટે લેવા તો તમારે કઈક ગીરવી જ મૂકવું પડે એના સિવાઈ જયો તમને લોન ન જ મળે સાહેબ કા કા કેમ ઘરેણા લેવો કઈ હમજાનું નઈ
મારા પાહે શેર પડ્યા, શેર આપું વીરવીમાં કાલે?
શુંમ કે કયા શેર?
બી એસ સી, એન એસ સી, એચ ડી એફ સી
એટલે સાહેબ ઈ શેર તમારે વેચી દેવા પડે, અમે શેર ઓછીતા નથી
બધી બેંક વાર લે છે, ત્યારે નિયમ છે.
હા, એટલે શેર કેટલા લાખ રૂપિયાના એક?
અસે ત્રણ ચાર કરોડ, ત્રણ ચાર કરોડ
ત્રણ ચાર કરોડના છે, તો અત્યારે આમ તો તમારે કેટલા પા કેટલા લાખની લોન જોઈ છે?
ચાર જ લાખ
ચાર લાખની લોન જોઈએ, તો તમને મળી રે તમે શેર લગભગ તમારે ચાર લાખની લોન જોઈ છે તમારે સાત લાખ રૂપિયા ગીરવી, સાત લાખના શેર ગીરવી મુકવો પડે
કઈ વાંધો નઈ
હા, તો ક્યારે મૂકશો?
તમે કોઈ પ્રોસીસ ઓનલાઈન, ઓફલાઈન, ડિજીિટલ માર્કેટિંગ
જો પ્રોસેસ ઓનલાઈન જોશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ પછી શેર તે શેરના તમારી પાહે જે કાઈ હોય ઈ મારા ખાતામાં ટ્રાન્ઝેક્શન કર નાખવાનું હા અને બીજું જોવું કે તમારે અને તમારા હ તમે મને કઈ રીતમાં પૈસા આપશો વ્યાજ વ્યાજ એટલે ગોલ્ડ લોનનું બે ત્રણ ટકા વ્યાજ છે.
ખાલી બે-ત્રણ ટકા તો આપડે બાર લાખ કર નાખો હાલો.
બાર લાખ બાર લાખ રૂપિયા કેશ છે આપવાના ઓકે તો એટલે
આપડે શેર ગીરવી મૂકશું બાર લાખ રૂપિયાનું ત્રણ ટકા એ આપતા હોય પણ મારે ત્ર ટકા એઈજ લેવાય ને મારે એસેડ કરતા એઈ સસ્તું પડે
જઓ તમે કેટલા બાર લાખના શેરગરીમાં મિકસો મારે તમને કેટલા પૈસા આપવાના દસ લાખ કાઈ વાંધો નહી અને એમાં બાર લાખને શેર મુકતા હોય દસ લાખની લોન જોતી હોય તો અમારે અમને ચૌદ લાખ રૂપિયા ચૌદ લાખના શેર ગીરવી મૂકવો પડે.
તો અમારે તમ તો બાર લાખમાં દસ લાખની જોતી હોય તો
છું બા શું કોય હમજાણું નહી.
હમ,
શું કો છો તમાર વાત કઈ સમજાણી ની
મારી પાસે બાર લાખના શેર છે ઈ હું શે જમને પ દસ લાખમાં દસ લાખ બાર લાખ ની બદલે તો તમને આપો
હમ ના ન
જોતા હોય તો કંઈક સ્કૂલ ફી મ ના પડી આટલા પૈસા આવે તમને આપું દી તો કંઈક કરો હવે હ ગરીબ માણા નથી અમે પેલા જેવો સમાનો ગયો યાર અમા તો હવે તમે જે હમજતા હોય ઈ
તે તેર લાખ રૂપિયા તે તેર લાખ ગીર્યો શેર જોઈ
તેાર લાખ ની બાર લાખ એક શેર પડ્યા એક જ શેર છે બીએસસી ના એ આપ દો બાકી બધા છૂટા છૂટા છે છૂટા છૂટા હું છૂટું ન કરી એક તોડી ન એક વસ્તુ
અ કાઈ વાંધો ન કઈક કવછું તમે આવો તો ખરા રૂબરૂ.
કાગડીયા નુ કઈ રીતે
કાગડીયા તમારે જોલો તમારે સઈ કરવી પડે કે તમે મને કયા ટાઈમે કેટલા વર્ષમાં તમે લોન ચુક્તિ કરશો કે ખરા વરષદીની જોય છે કે કેટલા મહિના માટે જોય છે મહિના માટેન જોઈએ કે વરશથી માટે જોએ.
નવ મહિના
નવ મહિના માટે જોઈ છે બરાબર તો તમને અ
કાગડીએ કરવા પડે અને જો તમે નવ મહિના તો અમે બાર મહિના લગીને તમારા શેર નહીં બધો રાખી શકીએ અને જો તમે નવ મહિનામાં,
હારૂ હાલો કઈ વાંધો નહી.